એ અ બોલ ભાઈ
બોલ બોલ
બોલ ભાઈ બોલ
તારેકમેતા જોશો કે નથી જોતો
કયો એપિસોડને એમાં સૌથી વધારે સારો લાગે
એકસો છપ્પન
કયો
એકસો છપ્પન ગમે.
હા ઈ કયો
ઓલો જેઠ પચીસ લાખ રૂપિયા લઈ ને આવે છે કે ને એ
ઓ ઓ ફની છે નહી
ઓ વલી વલી ફની
બરાબર
એ પછી એની પેલા એપિસોડમાં અયારના બોકરો બનાવવાની બહુ મજા આવે એમાં
હા તું એમાં એવું કે છે કે તું ઘોડો લઈને
ના ના એમાં ધોડો નઈ અયરને બબી તટ લુકરે છે ને
હા હા હા બરાબર
હમ પણ એ લોકો નોંધું પડ્યું ને
હા બરાબર ક તોલો ફની લ ગ
કઓ
આપડે ઓો જુનો પોલીસ સ્ટેશન વાળો
કઓ
જેઠાલાલનેીધા બાજુ બાજુ બઠ બેઠા હોય ને ઇન્સ્પેક્ટર કે તમારી વાઈફ છે એમ એ
ઘડી વાર તો મજા આવી ગઈ ઓલા ને જેથી
હા બીજો કયા કયા ગમે હાર લેગ
ઓલો તારક મતા રલ છે ને
હા
તો ભાવો છે
હમ
મોકલી ગયા એ કાકાત
હા એતો કધું ને ઉકલી ગયા
હમ
તારક મતા માંથી ઘણું ખવા મળે
નહી હું શીખતો નથી હું ત એન્ટરટેનમેન્ટ કરું ખાલી
એન્ટરટેનમેન્ટ માટે તો છે જ શીખવાય ઘણું મળે એન્ટરટેનમેન્ટ તો વધારે જ છે એ જેવું એન્ટરટેનમેન્ટ સિરિયલ નથી
અ બે હજાર સાત માં ચાલુ થઈ હતી
હા બે હાજાર આઠ નો તું
આઠ આઠ
હા આઠમાંથી તો હજી ચાલે છે પણ ક્યારેક માં બદલાઈ ગયા એ ન મજા આવે પેલા જેવી નથી સાર મજા આવતી
હમ પેલા જેવી મજા લેવા હત જૂના એટલે જોવી છે બધા
જૂના મજા આવે બે હજાર પંદર સોળ સુધી ના બે હજ બાર ના દસ ના બ કોમેડી છે બધા
હું એ બધા જોઉં છું અત્યારે અમે એકસો અત્યારે એકસોને છપ્પન ભ ગયો હું ફરીથી જોવાનું ચાલુ હા પેલેથી બહુ મજા આવે
ઓકે
હમ
હા હા સારું મજા આવે શરૂ કર તમે હું રોજ એક જોવાનું ખાતા હો
ના ના બેતન રઈ જાય
હા જમતા વખતે જમાય મજા આવે જોવાની
હા જમતી વખતે છે
હા ભૂતની વાળો મજા આવે એવો છે
નહી એમાં મજા ન આવે મને તેમાં સિરિયસ લાગે બધું
કોમેડી છે એટલે આલેે એમ
ના મને દાત કાઢવા ન ગમે એમાં
બરાબર
મને જેઠયોને બબીતા ભેગા થય ને એટલે બો મજા આવે
તમને હું લાગે
શું ક તારક મહેતા કેટલું ચાલ સે હવે
હજી બે પાંચ વરહ ખેચે અરે
ના ના એલા તો બધુ ફેક ન્યુઝ હો આપડે એ તો બધુ સમજી ફેક ન્યુઝ હોય બધી
એવું એમને બાકી જેઠિયાનું બુબીતાનું કઈક
એટલા ભાઈ મજાક મજાક માં હોય બધ કેરેક્ટર જેઠિયાનું સારું કેરેક્ટરું છે
એટલે મને તો એમ લાગે કે હમણાં બબીતા થોડાક ટાઈમમાં છોકરું કરશે હોત
ઓલો કેવું કઈ કે તું નામ ભૂલાઈ ગયું ઓલો ડોન ડોન ડોન
બાદલડોન
એ નહી સોસાઈટીમાં રહેતો
હા મટના મટકા કિંગ
હ ઈ હવે નથી દેખાતો
એનું કેરેક્ટર પતી ગયું હવે ખબર નઈ એમ કે વિદેશ રેવા હોયો કે એટલે કોને ખબર હું હોય
આના વિદેશ રવાતો ઓલો બીજો ગયો હતો ને જેના ફ્લેટ ની હરાજી થાય
હા બરાબર ઈ ગયો છે ને ઓલા ભૂતની વાળી એક એપિસોડમાં બીજો છે ને એમાં કે છે કે વિદેશ છે અત્યારે
હમ એ નાય ખો
હા પચ્છી એના ફ્લેટમાં દરાવનો કિસ્સો થયો હતો
આવતો ને એટલે એવું થતું
હ દુલ્હનો વાળો એપિસોડ જો જે મજા આવશે બો મસ્ત
હમ પણ રિયાલિટી માં નથી એમાં કઈ
હા ઈ છે કોમેડી લાગે છે વધારે એના એપિસોડ બધ કોરોડ ના
હમ મે એ લોકોએ હોરર બનાવવાની ટ્રાય જ નથી કરી કોમેડી જ બનાવ્યું છે અને ક્યારેક ક્યારેક એમ જ લાગે સભા કરતી તો નવું જ લાગે
હા એન્ટરટેનમેન્ટ કરે ને પૈસા ગમે બીજું તો કઈ હોય નહી એમાં
હમ બદૈયા નથી કેને એટલે મજા ન આવે
હા દયા હતી ત્યા લગી એનો ડાયલોગ મજે જ આવી ગરબા શરૂ કરતા જયા હોય ત્યા હમ સોઢી વયયો ગયો
જૂનો જ ક્યાં છે નવો છે ને
હા જુના સોઢીમાં મજા આવે લગભગ બધા સેલિબ્રિટી આવી ગયા છો એમાં તારક મહેતા બધા સેલિબ્રિટી તે આવીયા
હા એ બોલોય અંજલી હતી અંજલી જૂની છે નવી છે સોનું નવી ટપુ નવો
ઓકે બધા નવા આવી ગયા છે
જૂનો ટપુ ને ગોગી તો બે ભાઈ છે
હા
રિયલ લાઈફમાં
હા સારા છે તોય અમુક એપિસોડ મજા આવે
હમ
પછી એ અમુક અમુક તને કયા સેલિબ્રિટી વાળા એપિસોડ વધારે
ઓલો હય હો સુંદર લેવું ને ડુપ્લિકેટ
ઓ હા હા ઈ બહુ ફની છે
હમ ઓલી મજા આવી હોળી નો તો રમ નની રમ હોત ખમ તૈયાર થઈ જ હતા
હ હા
તમને પેરી પેરી ભાવે
પેરી પેરી નઈ
પેરી ફેરી મસાલો પેરી પહેલી પ્રાયઝ નથી ખાધી?
હક.
ખાતું રેવું, મજા આવે, હેલ્ધી છે.
બરાબર.
હમ્મ.
બી કઈ નઈ તારક મહેતા જોન ખાતો ખાતા તારક મહેતા જોવન બવ મજા આવે.
અત્યારે જોતો જ તો પણ થોડુંક તમે ડિસ્ટર્બ કરી દીધું.
બરાબર.
હમ્મ અમના સોડીની જીપ એક નંબર છે.
જીપ હા અને ભીડે નું સ્કૂટર
હમ્મ ઉસકે જમાનેનું
એના જમાનાનું સ્કૂટર એટલે એક નંબર સ્કૂટર ઓલો હાથી ના બઉ દાંત આવે શરૂઆતમાં ખબર ઓલાનું રિક ક્ષા નો ઓલુ ટાયર પંચર ઢોર નાંખે બધાય એન્ટ્રી થાય
હમ્મ આવતી હોય તો તારકમાંતામાં મજા આવતી હોય ને તો સોડાશું ઉપર.
સોડા શોપ પોપટલાલ ની ખીચાતાની કરે ભીડેની કરે મજાજ આવે ઓલી ખબર અહ ફોટા બધાઈ જોકર ના બનાયવાતા
હા હા ટપુ સેના એ નવો ફોન લીધો ત્યારે
મજા આવી ગઈ તી
પોપટલાલ ની એન્ટ્રી એટલે એન્ટ્રી હતી ઓ.
હા અહ ભોપાલમાં ઓલો ભોપાલ દે હો ને ટેમ્પો બાંધ દે
ખતરનાક આઈટમ છે ઈ કોને ખબર હે એક કેન્સલ આઈટમ ક્યાં
હા.
જોકે ઈદ તે શોને સંંભાળી રાયખોસ.
હા એ વાત તો છે.
તો મે તી આય.
હા, એને લગ્ન ક્યારે તમે તે વિચાર આવે છે‌.
આપ આપણેે બધાના આપડે બધાના લગ્ન થાયને પછી થાય એવું લાગે. હમ્મ. પછી, તારકના એના સ છોકરા કેેદી થાય?
એ અમુક તો રાજ રાજ જ રહે પિંકો ને મમ્મી પપ્પ પા નો એક એપિસોડ હતો પોલીસ ફોર્સમાં હતા ને એવું બધું હતું.
હા પછી એવું બધું ફરતા હતા બહારને એવું.
હા એ હા